હા કેમ છો
તેમમ છો
બસ મજામાં જમી લીધું
હા નહી જમ્યું હજુ જમવા જઈએ હા
બરાબર ના રોટલી બનાવ છું અને મગ ભાત બનાવાના છે તો ભાત મૂકી દીધા એક તવામાં રોટ બરાબર આ રોટી એટલી જો સરખી ગોળ બનતી નહીં પણ તો એ ટ્રાય સી ખબર કે માજે મો મોટી મોટી અને જાડીી જાળી બની રહી છે એટલે ગોળ હજુ રોટલી બનાવીશ પછી મગ બનાવીશ મગ ની રેસીપી મારી બેને કીધી મનાતા તો એ રી તો બનાય
અચ્છા મગની મગ એટલે મગ નું શાક
હા
મગનુંું શાક તો એ પેલા મગ બાફી દેવા એના પછી અને શાક બનાવી એવી રીતેગ
ડાયરેક્ટ નહી વઘારવાના? હું તો ડાયરેક્ટ મારી બેહેને કેડે ડાયરેક્ટ કે વઘરે વઘરે અલી ડાયરેક્ટ વઘારવા ના આવે. જો શું કરવાનું ખબર મારી બેને કીધું મત તો કે તેલ લેવાનું સરસ પછી એમાં જીરું નાખવાનું. પછી એમાં લસણ, ડુંગળી, મરચા બરોબર લસણ થડું વધારે રાખવાનું તાકી ટેસ્ટ સારો આવે. પછી બસ થોડું રાખવાનું તપાડવાનું તેલ ને બધું પછી અમ બસ મગ નાખી દેવાના. આટલું જ હોય. બસ પછી આ રીતે બનાવી દેવાના
અમે લોકો તરતજ તમે લોકો મગ પેલા બાફતા નથી?
મેં ડુયુટ્યુબમાં જોયું ને તો આ રીત તો મગ બાફીને જ બનાવે છે. પણ મારી બેન કે આ રીતે બના ટેસ્ટ સારો આવશે. બાફેલામાં એટલો સારો ટેસ્ટ નહી આવે જેટલો આમ ડાયરેક્ટ વગારીશ એમાં. એમાં થોડી વિસલ વધારે લઈ લેવાની. હલો.
હા.
એમાં થોડી સીટીઓ વધારે લેવાની. બાફીને બનાવ કઈ રીતે?
બાફી પેલા મગ બાફી દેવાના. પછી એને શાક બનાવો એવી રીતે એને શાક બનાવી દેવાનું.
તો એમાં ટેસ્ટ સારો આવે? એવું? તો એનાથી ટેસ્ટ સારો આવે? હમ્મ બરાબર. સરસ સરસ. સારું. બોલો બીજું
આ બીજું બસ અત્યારે બારનું યાર થોડું વધારે ખાવાનું થઇ ગયું છે.
જો બારનું ના ખવાય. હું તો તમને હંમેશા કહુ છું. કે તમારે બારનું ના ખાવું જોઈએ. પણ તમારો જીભડુ એબીતે કંટ્રોલમાં નથી રહેતો.
ના ના. એવું નથી કોક દિવસ તો બહાર ન ખાઈએે તો ચાલે.
દરરોજ મા ફરક હોય. તમે આજે પકોડી ખાવાનું કેહતા હતા, પણ હવે પકોડી તો નહી એટલે ડાયરેક્ટ બાર ઉપર તમે જમ્પ માર્યો હેને.
રાઈટ. આજે મારા પપ્પા નો બર્થડે છે. એટલે અમે લોકો આજે બહાર જઈ રહ્યા છે. તો અને બહાર આજે મસ્ત તંદૂરી રોટી કરીશું અને શાક ખાઈશું. બીજું કઈ જ નહી.
બે જણ ત્રણ જણ?
હા ત્રણ જણ.
કને એન્જોય એન્જોય હેપી બર્થ ડે કહીએ મારા તરફથી અંકલ ને. ઓકે હા. અને તમે ક્યાંક ફરવા જવાના હતા એ કઈ જગ્યા? હમ હમ પોયછા પોયછા ન નામ બહ સાંભળ્યું પણ કોઈ દિવસ ગયા નઈ.
રાજપીપળા સાઈડ રુછ હલા શું કેવાય સરદાર વલ્લભ પટેલ શું છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી.
હા હું પણ ચરવા લાગી કે શું છે ત્યાં? બરાબર બરાબર તમને બાર ના ખાવામાં સૌથી વધારે શુભાવે?
બહારના ખાવામાં મને સૌથી વધારે
એટલે અત્યારે જશો તો તો પનીર નું શાક અને રોટી ને એ બધું ગ્રાન્ રઓમાં જાાવ છો.
પગીના. ગની. એું નહી એની સામે છે ને વિશ્વકર્મા.
એની સામે કું કૃિષ્ણા.
હા.
તો.
એની સામે છે.
ઓકે. પલડું ખાતલા વાડી. હા. હા હા હા સમજી ગય કયું ખોડ. ખબર નઈ કઈ સારું નામ. અચ્છા. કેવું આવે ત્યાંનું ખાવા એવું હાઈજનિક. કોઈ.
હા મસ્તો હોય.
સરસ ચલો અમે પણ એક વાર જઈશું ખુક દિવસ. હવે તો અમારો કોઈ ન બડ્ડે નહીં આપ. તો હવે તો મારો જ બડ ડે આવશે.
બરાબર બરાબર.
હમ ત્યાં જતા રહીશું વાંધોને.
હો છે.
ત્યાં દ ખાતું.
તું મને મસ્ત મેગીની રેસિપી ક ને.
મસ્ત મેગી કહઉ ચીલી મેગી બનાવાની ચીલી મેગી હ કેવી રીતે બધ ના આવે. ગાડલી ગા.
હ.
ચીલી ફ્લેક્સ પર ડાકીી શકાય પણ એ આ રેસીપી. પીબદું. ગાર્લિક આવે ને ગાર્લિક ગાર્લિક. મેગી બનાની. ગાર્લિક તડકા મેગી આમ હ કાલે બનાવીશું શું કરવાનું ખબર મેગી. લેવાની અને થોડી અધ કાચડી બા. આપી દેવાની શું પણ થોડીક. અધ કાચડી રાખવા. ની ઓકે થોડી. કાચી હોવી જોઈએ થોડીક તાકી એનો ટેસ્ટ સરસ આવે બરાબર તો એ લેવાની પછી તેલ લેવાનું અને પેલું લસણ આવે ને લસણ એને ખાંણી માં ખાંડી દેવાનું. વિથ મરચા સાથે. ઓકે લાલ મરચા સાથે ખાઈણી દેવાનું પછી તેલ માં લઈને એ એ ગાર્લિક નાખી દેવાનું પછી ડુંગળીને જે તમારે વેજીિટેબલ ભવતા હોય એ રાખવાના પછી એ મેગી બાફેલી હોય ને એમાં થો અને જે ગ્રેવી બને ને પેલા મેગી નાખતા પેલા થોડુંક દૂધ નાખવાનું શું નાખવાનું દૂધ. એક ચમચી જેટલો એક ચ નહી એક ચમચી જ નાખવાનું કે દૂધમાં પલાળીને આપણે ડુબાડવાની નથી. ખાલી એક ચમચી રાખવાનું હા સાચું કઉ છું એક વાર ટ્રાય કરજો એનાથી મેગી ક્રીમી બનશે એકદમ ક્રીમી હા તમને કહું છું ને લસણ ડુંગળી અને જે ગા આઈ મીન લસ ગાર્લિક નું તમે જે પેસ્ટ બનાવ્યું હોય બરાબર. પછી સોયા સોસ. તમે નાખી શકો છો જો હોય. તો અમારા ઘરે તો છે એટલે સોયા સોસ ના ખાય પ ટોમેટો સોસ નાખાય ટમાટર નાખવાનું જો તમે ટમાટર નાખો તો પીસી નાખજો. તો એનાથી એકદમ રેડ રેડ કલર આવશે હા તો ટમાટર તું નાખ હે તો. પીસીને નાખજો તો એનાથી છે ને લાલ રંગ આવશે એકદમ મસ્ત તોશે ટકતો પછી. પછી શું કરવાનું હા પછી મેમે તમને કીધું ને કે દૂધ નાખવાનું એક ચમચી જેટલું થોડુંક પાણી એડ કરી ને બરાબર એટલે ગ્રેવી જેવું બની જાય પછી એમાં નૂડલ્સ રાખીને થોડું થોડીકને બફવા દેવાની ખાલી સેજ બે ચાર મિનિટ એક મિનિટ જેવું પહી ખઈ લેવાનું.
બરાબર.
હ હું તો તમને કહું ને તો ધનિયા આવે ને ધનિયા એ પતિ ધનિયા આવેને ધનિયા એ નાખવાનો તો એનાથી ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ આવશે. હા. હા મેં કાઈ કીધું તું પણ મેગી શું સડેલો મેંદો હોય ને તો ના ખાવ મેદાની કે બેકરી આઈટમ ખવાય જ નહિ. કારણ કે એ બધું શું ફૂલીને આમ બહ વધારે સ્ટીમ કરીને બનાવે ને એટલા. હમ તો મારી રોટલીઓ બસ બનવા જાય છે ભાત મૂકી દીધા છે હવે મગ આ બસ રોટલીનું પતે એ ગેસ ઉપર મગ ચઢાવ દઈશ. બહુ ગરમી લાગે છે રસોડામાં બહુ જ.
ગરમી છે જ ને
તો અને રોટલી મારે આજ થી વધારે બની ગઈ બોલો શું કરું એ તમને બીજી રેસીપી કઉ નાસ્તામાં બનાવા માટે તું લોટ ના ભાઈ ના અમે કોઈ દિવસ સવારે રોટલી બનાવીને રોટલીને સવારે ખાઈ લેવાની એમાં બી ટ્વેલવ હોય
હા હો અમે બી એવું જ કરીએ કોઈ દિવસ લોટ નહી મુક્તા અમે
હમ બરોબર
લોટ છે ને પછી એવું ફ્રીજમાં મૂકી બધું તો જે અ હેલ્થ માટે હાનિકારક લોટ પેલો ખાઈએ ને ત્યા
લોટ ના મૂકાય આવે ને રોટલી એ બનાવીને ભલે કી દો એ ચાલે હમ એ મૂકી દેવાની અને તમને એક આ રોટલીનો સરસ નાસ્તો કઉ તમને મેં છે ને વચ્ચે મોમોસ બનાયા તા મસ્ત અને મંચુરિયન પણ બનાય્યું હતું. સન્ડે હતો ને તો હું દ એવરી સન્ડે કઈક નવું નવું ટ્રાય કરું હવે મારી ઈચ્છા છે કાલે હું શું ટ્રાય કરું તમે મને કોઈ રેસીપી આમ બનાવવા લાયક ને હેલ્થ પણ આવા જોવે એટલે હું સોયાબીન ના ચીલા બનાવીશ.
ઓહો મારે તમારા ઘરે આવવું પડશે ખાવા માટે.
અરે સોયાબીન ના ચીલાથી યાદ આવયુ કે મારા બેગમાં તો બે વાટકીઓ ભરીને દઈ પડ્યું છે. બે ડબ્બા ભરીને હા મારા બો બધા દહી ના ડબ્બા ભરે અરે અરે મો તો ભૂલી જ ગઈ કાઢીને ફ્રીજમાં મુૂકી મુકી દઉ દહી તો ખાવું જ જોઈએ હા હા મૂકી જ દઉં છું કાલે ચીલા બનાવીશ ને એની સાથે બહુ સરસ લાગે. સૌથી સારું હોય ને તો વાઇટ કર હમ દહી છે બહુ જ સારું છે. તો બહ સારું બાપા બહ સારું તો શું બોલો બીજું
ત્યારે નાના છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઇ
હા થઈ ગઈ છે સ્ટેશનરી વાળાની ભીડે વધી ગઈ છે નાના છોકરા મોટા છોકરા બ હ હમ
છે જને
બધાની ચાલ થઈ ગઈ છે. તમને દાદા છોકરા ને સ્કૂલનું સારું આઈડિયા આલું.
જસ્ટ જનરલી વાત છે. અચ્છા.
અમારા ઘરમાં તો એટલું નાનું કોઈ છે નહી બરાબર પણ તોયે આપણે નાના હતા સ્કૂલ જતા. બહુ મજા આવતી.
હા હા હા, બરાબર.
કોઈ કમાતું હોય તો સ્કૂલવાળું ને ટીચર્સ એમાં ગવર્મેન્ટ ટીચર્સ તો એટલું કમાય ને કે એટલું તો કોઈ ના કમાઈ શકે આરામ વાળી લાઈફ. હા, ગવર્મેન્ટ ટીચર.
જવાય
આરામ બની જવાની એક લેક્ચર. તો, એવું જ કંઈક કરાય. જો નોકરી કરવી હોય ને, તો ગવર્મેન્ટ ટીચરમાં જ કરાય.
હમ હમ હમ હમ સમજી ગયા સમજી ગયા બરાબર છે, બરાબર છે આઈ એગ્રી.
બરાબર છે. સારું ચલો સમજ જાઓ હવે.
સારુ. બાય બાય.